હહલો હા શું કર્યો મિત્ર?
કઈ નહી મિત્ર મસ્ત ઘરે બેઠા છો બેસો છું બેઠેલો છું
બરાબર કઈ વેકેશન ચાલતું હે કે પૂરું હમણા તો?
હા મિત્ર હવે વેકેશન પૂર થવા આરે આવેલું છે હવે થોડા દિવસ. પુરૂ થઈ જશે તમારૂ.
મારું તો હમણા ચાલુ થઇ ગય હમણાં ગઈકાલે જ જોવ આવ્યો હું હમણાં અમારું તો ચાલુ
એવું મિત્ર બરાબર.
તો હજી તો તમારે એટલે થોડી એન્જોયમેન્ટ તો ચાલુ જ હશે ને.
હા મિત્ર કેમ કે પછી વેકેશન મળવાનું નથી એટલે અમે એન્જોયમેન્ટ ચાલુ છે મિત્રો. એન્જોયમેન્ટ જરૂરી છે લાઈફમાં.
બરાબર તો મારા પાસે થોડો ઘણો સમય રહે તો હું એક વિષય ઉપર થોડી ઘણી તમારા પરથી એટલે આપડે બને જણ મળીને ચર્ચા કરીએ તો કેવું ચાલે.
ખુબ જ સરસ વિચાર છે મિત્રો ખુબ જ સરસ વિચાર છે.
હા તો હું જણા એ જે વિષ ચર્ચા ના કરવા માંગુ. એ પણ ખુબ જ સરસ છે જે કે ફિલ્મો અને મનોરંજન તમને ખબર જ હશે.
હા મિત્ર. અને મનોરંજન એ ખુબ જ સરસ ટોપિક છે અને ગ્યેમો તમારો ટોપિક.
તો તમે થોડી ઘણી એના વિશે માહિતી મને આપશો? ને હું પણ એમાં થોડી ઘણી માહિતી તમને આપીશ.
હા મિત્રો ચોક્કસ તમારી જે ટોપિક છે ફિલ્મો અને મનોરંજન એ તમારા આજે તમે એ પ્રમાણે એન્જોયમેન્ટ એક વિષય છે એમ કેમકે લાઈફમાં જે ફિલ્મ નું જે ફિલ્મો અને મનોરંજન કેમકે લોકો બધા એનાથી આપણું સ્ટ્રેસ દૂર થાય છે. માણસ હેલ્દી રેવાય છે કેમ સ્ટ્રેસ દૂર હોય તો માણસ હેલ્ધી રહી છે એમ ફિલ્મોથી આપણે જે જોવાનું છે. માત્ર મનોરંજન નથી થતું આપને ઘણું બધું શીખવાનું મળે છે. ખુબ જ સારું એ આપણે જીવનમાં એમ એક માર્ગ મળે છે ઘણી બધી ફિલ્મો આપણને ઘણું બધું શીખાવી જતા હોય છે. મ ફિલ્મ ફક્ત ડાન્સ વગેરા એના માટે નથી હોતા એ આપણને જે એ આપણું જે કઈ નજરેશે આપણને ફિલ્મ જોઈશે એ રીતે આપણા પર ઘણું બધુ અસર કરે છે. ફિલ્મો કે આપણને મનોરંજન પણ મળે છે. નહી એનાથી વધારે મિત્રો આપણને લાઈફમાં ઘણું બધું શીખવાનું મળશે. એક
મિત્ર તમારી વાત સાચી જ છે એટ એમ આપડે જોવા જઈએ તો અમુક એવી ફિલ્મ હોય કે જે ફિલ્મમાં ઉતારનાર છે તો એ અમુક સાચી ઘટનાને આધારિત હોય તમને જોઈ જશે ને એવી અમુક ફાઇનલ મુ કે જે એમની અંદર સાચી સાછી ઘટના હોય પણ જે પણ કઈ હીરો હિરોઈન કે પછી જેમાં જે પાત્ર હોય એ ખાલી બદલેલા હોય પણ એ અમુક સારી હોય ને એમાં તો તમે ખબર જ કે આપડા ઈન્ડિયામાં તો એવી જ બધી ફિલ્મ છે કે જેમાં અહ કોઈ સારું એમ, અંદર અમુક મનોરંજન પણ હોય જ છે. અમુક એવા એની અંદર પાત્રો એડ કરવાના એ લોકો ઉમેર હોય કે જે આપણે આ હારું કે મનોરંજન હારું જ મૂકેલા રહે. જેમ કે આપડે ભ્રમાનંદ, તમેય ઓળખો જ છો, કોમેડિયન મેન. તો એ લોકો જે છે તો હસા બહારો જ એ લોકો એ, કે આપડા મનોરંજન સારો જેવઈ મુકલાય. તો એ ખુબ જ સારી વાત કહેવાય મિત્રો તમારે શું કેવું?
હા મિત્ર ખુબ જ સારી કેમ કે એકલું ફિલ્મ આપને જે જ્ઞાન મેળવું હોય કે પછી ફાયર હોય તો માણસ બધા જે વ્યક્તિઓ જે ફિલ્મ ડતા હોય એ લોકો પણ ત્યાં જાય છે બોર થઈ જતા હોય. એનાથી કોમેડી પાત્ર એ થી હાસ્ય પ્રાપ્ત થાય છે અને ખુબ જ મજા આવે છે. ખુબ જ મનોરંજન થાય છે મવી જોવામાં, અને આપણા તમારે કેવા પ્રમાણે ભારત દેશમાં તો જે રિયાલિટી જ હોય છે ખરાખર જે પાત્રો છે એના પરથી મે બનત હોય છે, જેમ કે એનાથી આપણે દેશભક્તિ ની મુવી છે બધી આર્મી વાય મવી છે, અને કોઈ ડોક્ટર ની સત્ય ઘટના હોય કોઈ સૈનિક જવાનની સત્ય ઘટના હોય કોઈ પણ એમ. વ્યક્તિ કોમન માણસ હોય સામાન્ય માણસ હોય પણ એનું જે કામ હોય, ઘણું બધું અ ઇતિહાસ માં સારું હોય કોઈ કોઈને બચાવું હોય. ખૂબ જ એના જીવ જોખમ થી કોઈને બચાય હોય એવા કાર્ય હોય એના પર મૂવી જે બને છે. અને એ મૂવી જે છે આપણને ઘણું બધું શીખવે છે મિત્રો તો. એ ખાસ કરીને આપણા ભારત દેશમાં ઘણી બધી બનતી હોય છે. અને લોકો પણ એવી મવીને જોવામાં ખુબ જ રસ લોકો ને છે અને ખુબ જ એ લોકો મૂવી જોય છે તો આપણા ભારત દેશમાં આફ્રિકાની હો મિત્ર મળે છે જોવા મળે છે અને એ પ્રકારની મમ્મી પણ. આપણને ઘણું બધું આપણા જે યુથ છે આપણું જે પેઢી છે એને પણ ખુબ જ ઉપયોગી છે એમને જાણવું પડે કે આપણા ભારત દેશનો ઇતિહાસ કેવો છે કેવ કે આપણા ભારત દેશનું લોકો રહે છે કેવા એ લોકો ના કાર્ય છે તો એ ટાઇપ ની મુવી બની એ ખૂબ જ સૌભાગ્ય છે અને ભારતમાં રહીને એ મૂવી જોવી એ ખુબ જ ગૌરવ વાળી વાત છે મિત્ર
હા તમારી વાત સાચી શે કારણ કે અમુક એવી બી મુૂવી હોય કે જે ભારતના સાંસ્કૃતિક જે પણ આપણી પરંપરા હોય એના સંબંધોને રિલેટેડ હોય કે જે અમુક એ જેનાથી જે આપે જે અમુક સંસ્ પ્રકૃતિ હોય ભારત દેશની એ પણ જળવાય હોય તો એ પણ સારી વાત કહેવાય મિત્ર કારણ કે જે ભારતની સંસ્કૃતિ શે એ જળવાઈ રહે તો પછી આગળ જતા પછી એ પછી સંસ્કૃતિ લુપ્ત ન થઈ જાય તો એ પણ સારી વાત કેહેવાય કારણ કે જો લુપ્ત થઈ જાય તો પછી કેવું કેવું તમને ખબર જ છે કે ને હાલના સમય તો એવું ચાલુ રહ્યું છે કે ધીમે ધીમે એમાં બદલાવ હો થતો જતો છે તમે જોજો મિત્ર પેલાના સમયમાં જે મનોરંજન કઈ ટીવી ઉપર આવતું હતું કે જે ફિલ્મ આવતી હતી તો એ લોકો નો જે કઈ પણ જે પિક્ચર હોય કે જે વિડીયો હોય ઈ સારા ના આવતા હતા. પણ હાલના સમયમાં તમે જોજો કેવી રીતના એ લોકો સારી રીતે એકદમ પ્રોપર જેટલું એ લોકોને જોઈતું હોય તો એટલું જે પણ આ મનો રંજન લેવા વાળા હોય, એ લોકોને કરી આપતા હોય, તો એ સારી વાત કહેવાય. કારણ કે આપણને ખબર જ છે સારું મનોરંજન આપણને મળે તો પછી આપણો જે કંઈ ઘણો થોડો સ્ટ્રેસ રેય એ પણ આ થોડો દૂર થતો જાય ને પછી આપણેે પણ થોડી એન્જોયમેન્ટ કંઈ રહી એવું આપડે કહી તો ચાલે. તમારું શું એના વિશે મિત્ર? જે પહેલાની સમયની મૂવી હતી ઈ ને, અમના હાલના સ સમયમાં જે ફિલ્મો આવતી છે એના વિશેે?
હા મિત્ર. તમારી વાત જે છે એ ચોક્કસ અને એકદમ સાચી વાત છે મિત્ર. કેમ કે એમ જોવા જાય તો પેલાના જમાનામાં ટેકનોલોજીનો અભાવ હતો અને કોઈ એન્જિનિયરિંગ જે છે ટૂલ્સ છે એ ઇન્ડિયામાં નત નહોતા હતા એટલે મૂવી બનાવવામાં એટલું બધું સગવડ થઈ નહીં હતી એટલે પહેલાના જમાનામાં જે થોડુંક એમ આટલું ડિટેલમાં કામ કે તો બધા આપણા વિદેશથી પણ એમાં અમુલ અમુક એવા ટુલ છે જે મૂવી બનાવવા માટે કેમેરા હશે, અને સાઉન્ડ સિસ્ટમ બધું સેટ કરવા માટે પણ બધી ભારે-ભારે એમાં બધું આપણી પાસે છે હવે પૂરતા. જે થી વસ્તુ છે કમ્પ્યુટર જે બધા એનાથી જે બધું વીપેક્ અમના આવી ગયું છે એનાથી મૂવી ખુબ જ ઇફેક્ટિવ જેમ કે કોઈ પણ પ્રાણીને એ કરવું હોય કોઈ પણ એમાં ભયંકર ભયાનક એમ સીન એડ કરવા હોય તો એ વીપેક્ષ થી આરામથી થઈ શકે છે મિત્ર એને ખરેખર માં કરવું જરૂર નથી ખરેખર કોઈ પણ પ્રાણી એડ કરવું જરૂર નથી કેમકે વિપેક્ષ છે હ કો જ મિત્ર તો એ રીતે આપ ભારતે દેશમા છે વિકાસ થઈ રહિયો છે મિત્ર એટલે એ હાલના સમયમાં મૂવી જોવાની પણ ખુબ જ મજા આવે છે એમાં કોમેડી પાત્રો પણ તમે કેમ ક્યા પ્રમાણે એડ થતા હોય છે પ્લસ જે હીરો હિરોઈન છે એમનું જે મેકઅપ છે એ બધું જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય એમાં ઘણું બધું દે વિકાસ થઈ રહ્યો છે મિત્ર એટલે હું એ જોવાનની કઈ અલગ જ મજા આવે છે અલગ જ મનોરંજન થાય છે મી અને આખુ જેમ ઈન્ડિયામાં મવી બને છે તેમ વિદેશમાં પણ ખુબ જ સારી મવી બને છે બઘા કન્ટ્રી હાલના સમયમાં મવીને ખુબ જ મહત્વ આપે છે મિત્ર જેમકે એનાથી જે મનોરંજન થાય છે જે નો સ્ટ્રેસ કો સ્ટ્રેસ દૂર થતું હોય કોઈ માણસ એમાથી ઘણું બધું શીખે ને ઘણું બધું લાઈફમાં આગળ વધી શકે મિત્ર અને કોઈ ફેમિલી સાથે એન્જોયમેન્ટ કરી
હા મિત્ર તમારી વાત સાચી સે. કારણ કે અમુક એવી જે હોય કે જે આપણે પરિવાર સાથે જોઈ શકીએ, જેમ કે એમાં તમને ખબર હોય છે ટી વી સિરિયલ એ બહુ ફેમસ છે, કારણ કે ઘરમાં બધા જે મમ્મી કે બહેન લોકો હોય એ લોકો જોતા જ હોય. તો એ લોકો પણ એનું મંજોરનર મનોરંજન કંઈરી એમાં પણ અમુક એવા પાત્ર હોય કે જે તો ઈ ખુબ જ સારી વાત કેવાયને હાલના સમયમાં તો આપણને ખબર જ છે કે બધા પાસે મોબાઈલ તો હોય જ. તો એ લોકો મોબાઈલ માંથી પણ એ લોકો સારા-સારા એવા જે ટી વી પર આવતું હોય કે જે ટી વી પર મુવી આવતી હોય તો એ લોક હોય, ને તમને ખબર જ છે કે હમણાં તો કાંઈ કોઈ મુવી આવે તો થિયેટર માં જોવા જાય. તો એ લોકો જે પહેલા એકદમ પેલી મૂવી આવતી હોય ને આપણે પેલા એમ જોવાના હોય ને થિયેટર માં જાય તો હોય તો તમને ખબર જ છે કે અમુકો એમાં નાચતા હોય, પહેલી હંગમાા કરતા હોય, કેવી એ લોકો મજા લેતા હોય. તો શું તમે અહ તમને ખબર જ હશે તમે તો ગયા જ હશો ને મિત્ર!
હા મિત્ર. હું ઘણી બધ વાર થિયેટરમાં ગયો સે, અને મિત્રો સાથે પણ ગયો સે, અને ફેમિલી સાથે પણ ગયો સે. અને મને ઘણો બધો એવો અનુભવ સે થિયેટર માં. ઘણી બધી મજા આવે છે મિત્ર.
એ સારી વાત કહેવાય મિત્ર, કારણ કે એમાં જવાથી આપણને બહું તો એમ ખુબ જ મજા આવે તમને ખબર જ છે કે આપડે જયારે ટી વી ને મોબાઈલમાં જોઈ ત્યારે કેવું લાગેને ને ત્યાં આપે થિયટર માં કઈ એન્જોય કર્યું હોય જોયું હોય તો એની કઈ ફિલિંગ અલગ જ રહી તો તમે જે મને થોડો ઘો સમય આપો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર રહેશે મિત્ર, થેન્ક યુ.
ઓકે મિત્ર.